હલો. હલો. તમને મારી અવાજ આવે છે?
હા આવે છે.
કેમ છે?
કેમ છો? માજામાં.
હા, તમા મારે તમને કેવું તું કે આજે છે ને, વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે, તો મને થયું કે આજે આપણે કોઈ કે આ વર્ષા ઋતુ ના ટોપિક પર વાત કરીએ, તો હું તમને છે ને, એમના વિશે થોડી ઘણી વાત કરું, તો આપડે વાત ક હા ને.
હા.
હ. હ વર્ષાઋ એ આપણા જીવનમાં ખુબ જ જરૂરી ઋતુ માનવામાં આવે છે, કારણ કે ખેડૂતો આખો વર્ષ આખો વર્સ, ખ વરસાદની રાહ જોએ છે, અને તેઓ પછી ભાત રોપે છે. વાવણી કરે છે જેમાં ડાંગરો, ડાંગર ની વાવણી કરે છે, અને વર્ષાઋતુ વ વરસાદ જયારે આવાનો હોય છે, ત્યારે ગામડાઓમાં તો કેવું હોય છે, કે બધા ખેડૂતો હોર ટ્રેક એ બધું લઈને ત ખે પડવા માટે ખેતર માં નીકળી જાય છે, અને એકદમ વાતાવરણ એકદમ રમણીય બની જાય છે એમ, મને તો વર્ષા ઋતુ ન જે છે ને એ બહ ખુબ જ ગમે છે, કારણ કે ત્યારે જયારે, વરસાદ આવે છે. ત્યારે જે ભીની માટી મતલબ માટી પર જે, ભીની રી ભીની માટી થાય છે ત્યારે તેની સુગંધ, એકદમ એટલી સુંદર હોય છે ને કે જેને, વાત જ ન પૂછો મને તો એ સુગંધ એટલી ગમે છે ને, કે તમને મેં કેય ન શકુ, અને એ એજ રીતે જયારે વરસાદ આવે, ત્યારે આપણે તો નાના હતા ત્યારે ચોમાસામાં હું તો એવું કરતી, કે જયારે ખુબ વરસાદ આવે તો પણ હું તો સ્કૂલે જતી હતી, પછી અ અમુક જ સર ટીચર આવતા હતા, અમુક જ છોકરાઓ પણ આવતા હતા. જયારે વરસાદ પણ બહુ આવતો રેય ત પછી એકદમ વાતા એમ, એકદમ સુકુન જેવું લાગતું હતું એ ક્લાસમાં, મને તો બાળપણ ના દિવસો એટલા યાદ આવે ને, સ્કૂલ માંથી છૂટી ને પછી આપણે, એમ પાણીમાં છપ છપયા કરતા. બહાર અઅ પાણીમાં છપછબિયા કર તા રમતા રમતા બહાર આવવાનું પછી વેકેશ રજાના દિવસોમાં આપણે અઅ પેલું એને હું કેવાય હોડી બનાવીને તેને તરાવવા માટે મોકલાવાની પછી ખુબ પાણી આવી ગયું હોય તો ગામડાઓમાં તો કેવું હોય કે બધા પાણી જોવા માટે થાય એ બધું કરવાની કેટલી મ મજા આવે અને મારા ઘરના પછાડી તો એક બોવ મોટું ડુંગર છે તો વરસાદ આવેને તો વર્ષા ઋતુમાં તો આખું ડુંગર એકદમ લીલું છમ થઈ જાય જાણે એવું લાગે કે હું જમ્મુ કાશ્મીરમાં આવી ગયું હોય. એટલું સર વાતાવરણ થઈ જાય ને કે ત્યાં જ જઈ બેસી રહેેવાનું મન થાય. એ ઠંડો ઠંડો પવન આવે પછી ત્યાં જઈને એમ મેગી ને એવું બનાવીને ખા? ખવાની મન થાય. અમે તો જયારે બધા એમ બધા ભેગા થએ ને મતલબ ભાઈ, કાકા-મામાના છોકરાઓ ફોઈ ના છોકરા ત્યારે તો અમે બધા ચોમાસામાં ત્યાં જઈને આવી બધી એક્ટિવિટી ઘણી બધી કરીએ. અમે ત્યાં જઈને રમતો પણ રમીએ એટલી મજા આવે ને જે એ બધી રમતો રમવાની એવા વાતાવરણમાં અને એના લીધે ખેડૂતો પણ પોતાનું કા આ વરસાદ આવવાથી પોતાનું ખેતરમાં કામ શરૂ કર છે જેઓ આખું વરષ આ ત્રણ મહિનાની રાહ જુએ છે. પછી તેઓ પણ આ ખેતી કરવાનું શરૂ કરી દે છે. જેમાં ડાંગરની વાવણી કરે છે. પછી તે ડાંગરની વાવણી કરે પછી તેને ભ તેને તેને ભાત રોપવા અઅ તેને રોપવાનું એ બધું કામ કરે છે અને એ રીતે ખેડૂતો પણ પોતાના કામે લાગી જાય છે અને વર્ષા ઋતુ એટલે એટલી સરસ ઋતુ કેહેવા મને તો વર્ષા ઋતુ ખુબ જ ગમે છે એ ઋતુ એટલી સરસ હોય છે ને જેમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. અને તેમાં ઝરણાઓ વહેવા લાગે નદીઓમાં પાણી આવી જાય એટલું સરસ થઈ જાય છે ને. પણ કેટલીક વાર અતિવૃષ્ટિના કારણે ઘણો વરસાદ આવે તો કોઈક ના ઘર પણ ધોવાઈ જાય શહેરોમાં એવું ખાસ થાય છે. ગામડાઓમાં એ ભાગે થતું નથી. પરંતુ શહેરોમાં એવ ખાસ થાય છે કે લોકોના એમ બધા ઘર પણ વહાઇ જાય, વહી જાય છે અને વધારે વરસાદ આવવાથી લોકોના ઘરમાં પાણીઓ પાણી પણ આવી જાય છે. પરિણામે એ લોકો લોકોને ઘણી બધી એમ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે સારું નથી કેહેવાતું અને ગામડાઓમાં સૌથી ખરાબ અતિવૃષ્ટિના કારણે એ નુકસાન થાય છે કે જે ખેડૂત હોય છે તેઓએ જે પાક વાવેલો હોય છે. એ એમાં એ બધ ધુ ધોવાઈ જાય છે. પરિણામે તેઓને ઘણું મોટું નુકસાન થાય છે. તો આ તો જે મને વર્ષાઋતુ વિશે જે વાત ખબર હતી ને એ હું તમને જણાવી તો એના વિશે મારે તો તમારા પાસે વર્ષાઋતુ ઋતુ વિશે હજુ ઘણી બધી વાતો જાણવી છે કે તમે વર્ષા ઋતુમાં શું કરો છો, કેવી રીતે બધું કામ કરો છો, પછી તમને વર્ષા ઋતુમાં કેવી રીતે મજા આવે છે અને હા મને તો યાદ આવ્યું કે આપણે વર્ષા ઋતુમાં તો ખાસ કર મને તો ગરમ ગરમ ચા અને ભજીયા ખાવાની તો એક અલગ જ મજા આવે છે અને અમુક જે હિલ સ્ટેશન હોય છે એમાં ફરવા જવાની તો એક અલગ જ પ્રકારની મજા હોય છે. જેમાં ડોન હિલ સ્ટેશન છે, પછી સાપુતારા છે પછી નાવલા એ સાઈડ જો ફરવા જવાની એક અલગ જ પ્રકારની મજા હોય છે તે ટાઈમ પર તો એટલું સુકૂન ભર્યું વાતાવરણ હોય છે ને કે જેની વાત ન પૂછો તો શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો?
હા, હું આપી શકું છું. તમે કહ્યું એજ રીતે વર્ષાઋતુ ને શરૂઆત તો અષાઢ માસ માં થઇ જાય છે. અને આખે એ જાતી ર લીલું છમછવાઈ જાય છે. તમે કહ્યું ને કે ગંધ આવે છ કે જ્યારે વરસાદ પડે છે એની સુગંધ મને બી બહું જ ગમે છે. એકદમ એવું લાગે છે કે જન્નત જ મળી ગઈ હોય. વર્ષાઋતુ એટલે દિ દિલને સુકૂન આપતી હોય છે. આખે લીલું છવાયું થઈ જાય છે, ડુંગરો આખો લીલાછમ થઈ જાય છે, આકાશમાં વા વાદળા કાળા કાળા જોવા મળે છે. ખેડૂતો નો તો ખુશી નો પાર જ નહી રહેતો, વર્ષા ઋતુ ની એમને તો ખુશી એટલી હોય છે ને કે તમે પૂછો જ ના. એ લોકો નો ચહેરા એટલા ખુશ દેખાવાય છે છે અને જયારે ખેતરમાં લીલો પાક લહેરાય છે, તો એવું બહુ જ ખુશ હોય સે. આખે પાણી છ છવાઈ જાય છે એટલે તો વર્ષાઋતુને ઋતુઓની રાણી પણ કહેવામાં આવે છે. વર્ષાઋતુ શરૂ થતા જ પ્રાણી-પ્રાણી માત્રને જીવનો આધાર નહીં હોતો, એ બધા માટે જ ખુશોનો સમય હોય છે, બધા જ લોકોને એના ગુણગાન ગાય છે, અને વર્ષાઋતુમાં ઘણા તહેવારો પણ આવે છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવા-નવા તહેવારો, અને વર્ષાઋતુ સાથે એને મનાવવું, એ ખૂબ જ સારું હોય છે. એ ખૂબ ખુશી આપતું હોય છે આપણને. વર્ષા ઋતુમાં મુશળધાર વરસાદ આવે છે, અને ચારે બાજુ પાણી-પાણી થઈ જાય છે, ત્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં કાગળની હોડીઓ બનાવીને આનંદ લે છે, અને સાથે સાથ થે પાણીમાં છબછબિયાનો પણ આનંદ લે છે. રસ્તા પર ખાડાઓમાં પાણી પાણી જોવા મળે છે. લોકો રેનકોટ ઓઢીને છત ત્રી લઈને બહાર ફરવા માટે નીકળે છે. વર્ષા ઋતુ એટલે વરસાદની ઋતુ, માકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે અને, વાદળોનો ગડગડા તેને વીજળીના ચમકારા અને પવના સુસવાટા સાથે, મેઘરાજાની સવારી આવી જાય છેમ. ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે તેઓ ખેડૂતો, ખેડૂતો બી વાવે છે, કે તરુ રોપે છે, થોડા દિવસો પછી જ ધરતી પર લીલું છમ ઘાસ ઉગી નીકળે છે, ધરતી માતા એ જાણે લીલી છાડી વેરી હોય ને એવું સુંદર લાગે છે, ખેડૂતો ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે, કોઈ કોઈ વાર આકાશમાં મેઘધનુષ સ્વભાવ વધારે છે, વરસા એટલે અવનવા તહેવારો ન ઋતુ છે, વર્ષ ઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ પણ જોવા મળે છે, જેના કારણે નદીઓમાં ઘઉણ પૂર આવે છે, ખેડૂતોમાં પાક ધોવાઈ જાય છે, જાનમાલ ન ભારે નુકસાન પણ જોવા મળે છે વર્ષઋતુમાં કોઈ વાર વરસાદ પડતો નથી, એ બહુ ઓછો આવે છે. ખેતરોમાં અનાજ પાકતું નથી, પાણીથી ભયંકર તંગી પડે છે તેને દુષ્કાળ કહે છે. વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવ કીચડ થઈ જાય છે માખી અને મચ્છરો ન ઉપદ્રવ પણ જોવા મળે છે, તેથી લોકોએ માંદગીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે, જો એની સારી રીતે તકેદારી રાખવામાં આવે તો બીમારીઓ ઓછી થઈ શકે છે. તો વર્ષાઋતુ વિશે તમને જાણીને કેવું લાગ્યું?
તમે જે વાત કરી ને તહેવારોની. અને જે બીમારીની એ ખુબ જ સરસ વાત કરી. કારણ કે વર્ષાઋતુમાં આવી પણ, અણ બીમારીઓનો સામનો કરવો પડે છે જેના દ્વારા આપણે થોડી ઘણી સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે, અને પાણી ગમે ત્યા ભરાયેલું ના હોય તે પણ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેના લીધે આપણને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો સામનો કરવો પડે છે, જે આપણા શરીર માટે યોગ્ય ગણાતા નથી, અને તેવી જ રીતે તહેવારોની વાત કરીએ તો હોળી જ સોરી, જન્માષ્ટમી છે, પછી ગણેશ ચતુર્થી છે જેવા તહેવ અહ રક્ષાબંધન છે એવા જે તહેવારો છે એ વર્ષા ઋતુમાં આવે છે, અને તેમાં તે તહેવારો ઉજવવાની પણ એક અલગ જ પ્રકારની મજા હોય છે, અને અંતમાં તો હું એટલું જ કહીશ કે વરસ સા ઋતું એ આપણા સૌના માટે ખુબ જ જરૂરી ઋતુ છે, પણ એની સાથે-સાથે આપણે કેટલાક કેટલીક રીતે સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે. તો તમારી જોડે મને વાત કરીને આજે વર્ષા ઋતુ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. તો તમારો ખુબ-ખુબ આભાર. તો આપણે આવા ટોપિક સાથે પાછા મળીશું, તો આવજો.